એ.
એનો કેમ છું.
મજામાં તમે કેમ છો?
હું પણ બસ એકદમ મજામાં.
આ પ્રજીકષણ મહિનો આવી રહી છે. રહ્યો છે તને ખબર છે તો મને એ પ્રજૂષણ મહિના વિશે મારે થોડું જાણવું છે. મને તું કેને
અરે હા એ તો તમે એકદમ સાચી વાત કરી અ જૈન ધર્મ તહેવાર નો પર્વ કહેવામાં આવે છે હ અમે અમારે હે ને તહેવારમાં. કક આનંદ અ કે ફટાકડા ફોડવા માટે નથી બોલતો, પરંતુ આત્મા સુધી ત્યાગ તપ અને સંયમ માટે હોય છે. એમાં સૌથી મોટો અને પવિત્ર તહેવાર એટલે અ પ્યુષણ મહાપર્વ કહેવાય છે.
બઉુ સરસ છે હમણાં જ કહ્યું ને કે જૈન ધર્મ ના પવિત્ર દિવસો ચાલે છે તો મને હંમેશા જૈન ધર્મ ના તહેવાર વિશે બધું જાણવાની ઉત્સાહીિત રહી છે તો મને ખબર છે કે તારા તહેવારો સામાન્ય મોજ મસ્તી વાળા નહિ પણ ખુબ જ આધ્યાત્મિક હોય છે તો શું એ વિશે તો મને હજી થોડું એટલું જ્ઞાન નથી તો મને સમજાય તો આ પ્રજિક્ષણ મહિનો છે તો એનું મેં થોડું સાંભળ્યું છે પણ આ તહેવાર કેટ આપલા દિવસા ના હોય ને તે મને અને તેમાં શું કરવાનું હોય ને તે મને ખબર નથી તો એ મને તું થોડુંક જણાવનેમ
જોું ખાસ કરીને શેતાંબર પરંપરામાં આ પર્વ છે ને આઠ દિવસ નું હોય છે અને દિગમબર પરંપરામાં તેને છે ને દસ લક્ષણ ધર્મ તરીકે દસ દિવસ સુધી માનવામાં આવે છે આ દિવસો દરમિયાન હે ને લોકો પોતાના રોજિંદા વ્યવસાય કે દુનિયા વ કામોમાં ઓછા કરે છે હા લોકો છે ને ઉપવાસ પણ કરે છે આ દિવસ અને તે લોકો ઘણા પણ લોકો તપ પણ કહે છે છે આ દિવસે આ દિવસે ખાસ કરીને હે ને લીલા શાકભાજી કે કંદમૂળ નો ત્યાગ કરીને સાધુ અને સાત્િક આહ લ અને માત્ર ગરમ પાણી પીને એકાંતરે ઉપવાસ કરે છે તું તને ખબર છ હશે ને
હા મે તું અમારે છે ને અમારા સોસાયટી માં એક જૈન ફેમિલી રહે છે તો એ પણ છે ને પચીસર મહિનો આવે ને તો ઈ દેરાશરે ત્યાં હોઈએ છે અને તે લોકો ત્યાં જ લેડીસ હોય ને એ લોકો છે ને ત્યાં જ રહે છે હું વિચારતી હતી હું એમને પૂછતી હોય તો એ એમ કેતા હોય કે અમારામાં છે ને આ રીતે હોય અને એક અ તપક અને પેલું વા
શાકભાજી અને એ રીતે લેવામાં આવે અને કઠોળ તપ હોય કેમ કે ઈ છે ને એક ટાણું જ કરે એટલે અઘરું પડે તો મને તો એઈ શરની ખુબ મોટી સુદ્ધી કેહેવાય ને ઓમ જોઈએ તો તો મેં સાંભળ્યું છે કે આ તેવા છે ને છેલ્લા દિવસે તમે લોકો એકબીજાને કઈ ખાસ કહો છો કેમ કે મેં એને પૂછ્યું હતું પણ એમને એમ કઈ સુખ એને સમજાણું નહી હોય કે શું મેં એઈ રીતે પૂછ્યું તું તો મને કઈ ખબર ના પડી તો તું મનકે ને
અરે હા સૌથી સુંદર ભાગ છે આ મહિના ના છેલ્લા દિવસે હે ને અ સાવંતસરી કહેવાય છે આ દિવસે હે ને અમે વર્ષભરમાં જાણે અજાણે કોઈ ન પણ દિલ દુબાવ્યું હોય તો તો આપડે ને કઈ ભૂલ થય હોય તો તે સાય વાળા વ્યક્તિ પાસે અમે કોઈ ભૂલ કરી હોય તો હો દે પૂર્વાખે ને કષમા માંગીએે છીએ અને એમને એમ કહીએ છીએ કે મિતસામી અ દુક્કમ એનો અર્થ એ થાય કે મારી ભૂલો મિત થઓ અને આપણે વેરભાવ ભૂલી ને પ્રેમથી રહીએ અમે આ રીતના તે દિવસે એકબીજાને માફી પણ માંગી છીએ અને એકબીજા ને મા ફોન કરી છે
અચ્છા એટલે સમજણું કે જે પણ આ અલગ અલગ ધર્મમાં આપણેે જેમ કે હિન્દુ ધર્મમાં અ બેસતો વરસ અને ઈસ્લામમાં મહોરમ તો એજ રીતે જૈન ધર્મમાં પણ આકજીષણ થયું હવે મને સમજાડો આ તું કે મ મિચ્છામી દુકડમ કેટલો અદભુત વિચાર છે ભૂલો સ્વીકારીને સમા માંગી એજ તો સાચી માન્યતા છે સારું કેહેવાય સિવાય કે બીજા ક્યા તહેવારો એ તહેવારો મુખ્ય ગણાય છે તને અબર હોય તો મને કે ને
અરે આ સિવાય તો એક બઉ બીજો મોટો તહેવાર ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે જે મહાવીર આ મહાવીર જના જમામાં કલ્યાણ જેને લોકો મહાવીર જન તરીકે પણ ઓળખે છે આ દિવસેને હેને અમારા ચોવીસ કર એટલે ભગવાન મહાવીર સ્વામી નો જન્મ થયો હતો. આ દિવસે હે ને મંદિરોમાં મોટી પૂજા થાય હ રથયાત્રા નીકળે છે. અને ભગવાન મહાવીર ના અહિંસામાં અ કોઈ પણ જીવને નુકસાન ના પહોચાડવું અને જીવો અને જીવજ ને લાઈવ એન્ડ લેટ લિવ ના સંદેશ નો યાદ કરાવવામાં આવે છે
ઓકે એટલે એની પ્રાર્થના કરવામાં આવે ને દીવો પ્રગટાવીને તો મને તો એ જાણ છે કે આપણેે જૈન ધર્મમાં છે ને એઈ ચોવીસ તીર્થમ કરવો હતા અને એના પેલા તીર્થક હે ને ઋતુમ તેઓ હતા એ જેમ કે આદિનાથ એટલે આદિનાથ પછી ઘણા બધા તીર્થંકરો તા ગયા અને જે લાસ્ટ ધર્મ જે લાસ્ટ તીર્થ તીર્થંકર હતાય મહાવીર સ્વામી અને એનું પ્રતિક છે સિંહ. અને ઈ જૈન લોકો જૈન લોકો છે એ જૈન શું કામ કે વાળા તો કે કે જિન શબ્દ પરથી હે ને જૈન શબ્દ ઉતરી આવ્યો હે. એટલે ઈ રીતે ઈ લોકો જૈન કેવાયા અને વર્તમાન પણ છે ને પેલા ઈ પણ પેલા રાજા ના જ પુત્ર હતા. અને જેમ કે વર્ધમાન એટલે મહાવીર સ્વામી ચોવીસ માં તીર્થકર છે તેની વાત કરી એનું એમનું નામ મૂળ નામ તો છે ને એનું વર્ધમાન હતું. એટલે ઈ છે ને મહાવીર સ્વામી લકંઠનાથ પુરપુત્ર હતા એને નિગંધ્રા અને પુત્ર તરીકે પણ એને ઓળખવામાં આવતા હતા અને એમનું કુળ છે ને એ ક્ષત્રિય હતું.
એટલે એનો ગોત્ર એ એટલે આપડે હિન્દુ ધર્મમાં છે ને ગોત્ર આવે. એનો ગોત્રને કશ્યપ છે જેમ કે એના ઋષિ તરીકે અલગ અલગ રીતે હોય પછી એમની માતા ત્રિશલા દેવી પછી એમના પત્ની એમના પણ બૌદ્ધ ભગવાનની જેમ જ આમના પણ મેરેજ થઈ જ ગયા હતા અને એમનું નામ પણ યશોદાતું અને બે માં કોમન એવું છે કે બૌદ્ધ જે બૌદ્ધ હતા પણ એને પણ ઓગણત્રીસ વર્ષે ને ત્રીસ વર્ષે એને પણ આ રીતે ભિક્ષા આ આ ધર્મમાં ગયાતા અને આ પણ છે ને ઓગણત્રીસ વર્ષે જે એ ભિક્ષુ બન્યા હતા. અને આ બે નું છે ને આટલું બધું કોમન આવે હે અને આ રીતે એને હેને ગૃહ ત્યાગ કર્યો હતો એટલે ત્રીસ વર્ષની ઉંમરે. અને એને પણ અર્ધમાર્ગી ભાષા તરીકે આ આપડે જૈન ન ધર્મ છે ને મહાવીર સ્વામી અર્ધમાર્ગી ભાષા હે અને બૌદ્ધ ધર્મમા હે ને પાલી ભાષા હે એટલે આ બે નું છે ને આટલું કોમન છે અને મને તો આ તહેવાર ચિંતન નો તહેવાર પછી સચી ભાવના સમજવા મળી અને મને થોડુંક થોડુંક જ્ઞાન હતું એટલે મને એમ થયું કે લાઈ અને આ ઓળખ માર્ગ સાચે જ પ્રશંસનીય છે.
હા એ તો તમે સાચી કીધું તમે જેમાં વાત કરી ને તેમનું બાળપણનું નામ હે ને વર્તમાન જ હતું. પરંતુ દયાળુ અને તે એક ગંભીર સ્વભાવના હતા તે એટલે તેમની બહાદુરીના કારણે હે ને તેમને મહાવીર નામ મળ્યું. હોવાનું જૈન પરંપરામાં વર્ણવામાં આવે છે. એ તો તમને ખબર જ હશે અને અને તમે જે વાત કરો ને તો તેમે હે ને ત્યાગ અને તપસ્યા એને ત્રીસ વર્ષની ઉમરે તેમને હે ને રાજ લીધો અને ભાવિક પારિક જીવનનો ત્યાગ કરીને જ અ કર્યું હતું એ તો તમને ખબર જ હશે ને.
હા એ મને ખબર છે ને ઈ ઈ પણ મને ખબર છે કે આપડે જે નાલંદા હે બિહાર માં આવેલી છે વિદ્યાપીઠ એટલે મહાવીર સ્વામી ની પ્રથમ મુલાકાત છે ને એ નાલંદા માં જ થઈ હતી ત્યારે એ છે ને છ વર્ષ અ છ વર્ષ સાથે ત્યાં છ વર્ષ રહ્યા હતા. આપડે મહાવીર સ્વામી છે ને અને એને પણ જૈન ધર્મમાં પણ મુખ્ય હોય ને ત સિદ્ધાંતો હોય એમાં એને ત્રિરત્નો કહેવાય એમને પણ ત્રિરત્નો હે સમ્ય દર્શ સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર ઈ ત્રણ રત્ન નો એ છે ને જૈન ધર્મ માં સમાવેશ કરવામાં આવે હે એટલે અને એમાં પણ પાંચ વ્રતો હોય પછી એમાં ત્રણ ગુપ્ત તિઓ અને ચાર ભાવનાઓનું પાલન કરવાનું પણ જરૂરી હોય છે જેૈન ધર્મ છે ઈ આટલું તો ઈ માને જ એટલે ઈ પ્રમાણે આ ધર્મ હોય છે
હા એ વાત તમે એને સાચી કીધી છે અને થેન્ક યુ તમે આટલા પ્રેમ થી ને આ બઘી મારી વાત સાંભળી અને સમજવાનો પ્રયત્ન કર્યો મને ખુબ ગમ્યું ચાલો અત્યારે સાંજની પરિક્રમા અને પૂજા નો સમય થઈ રહ્યો છે હું તને પછી ફોન કરું જય જીનેન્દ્ર
હા તું પણ તારું ધ્યાન રાખજે ને મારા મારા તરફ તારી ફેમિલીને પણ અ જય જયસિનેન્દ્ર બોલ છે જય સિનેન્દ્ર